ખુબ ખુબ આભાર તમારો.
હા હા ભાઈ કેમ છે?
મજામાં છે મજામાં છે મિત્ર.
આજે તો બહ ગરમી જેવી પડે રે યાર શું કરું હવે પા પાણીની બી સમસ્યા ચાલે છે, તમારા ગામમાં કેવું ચાલતું છે?
હા ભાઈ આ મોસમ જેવું છે તે ગરમી વાળો એમાં તકલીફ તો રેવાની જ ભાઈ હજ બધા જ ગામડામાં ખુબ પાણી ની તંગી છે ભાઈ.
હા અમારા અમારા ગામમાં તો ક્યાં તૈ બ જ ખરાબ બપોરે ગરમીી બહુ પડેને એક તો પાણી ની તકલીફ જે નું કરે ને હું નહીં. .
હા ભાઈ તમારે જ એવું જ અમારે હાલ છે. છે કારણ કે અમારા ઉનાળા દરમિયાન અમારા ગામડામાં એટલું બધું ગરમી પડે અને બહ પાણી ની બહુ મોટી તંગી થાય.
તો એકદમ ગામડું તોરું એકમ ડુંગર માં વચ્ચે જેવું આવેલું ને એ બાજુ તો ડુંગર ખબર ને ડુંગર વિસ્તારમાં તો પાણી ખુબ જ ઓછું રહે.
હા ભાઈ.
તેમાંથી નહી બરાબર ને આપણે બધું પાણી ચોમાસા વતે શિયાળા શિયાળા આવતાતા બધું પાણી ઉતરી જતું હોય. તો પછી જમીનમાં પાણી નહી રે એટલે પાણી તંગી સર્જાતી હોય ને..
હા ભાઈ બહુ જ મોટા પ્રમાણમાં.
તો તમે પાણી ન કેવી રીતે આમ પછી એડજસ્ટ કેવી રીતે કરો પાણી
ભાઈ એ જે લોકોની પર્સનલ બોર રહી એ લોકો પર્સનલ બોર માંથી એને જે લોકોકની જે પુંવારેને એ કુવા માંથી પોત જે પાણી પીવા માટે લાવી ને બાકીના લોકો તો પછી આમ તેમમ ફાફા મારતા રહેે બાકી તો તંગી થેન્ક ખેતી તો થાય જ નહી
તે ખેતી તો વાત જ નહી આવે યાર આમાં તો શું છે કે ઉનાળામાં અમારા બાજુ તો છે ને આપણે પશુઓને પણ બહુ ખરાબ થાય એમ એ એ એને પણ પાણી પીવાની તકલીફ થાય છે. અમારા ગામડામાં તો શું એટલે નજીક જ છે શહેરની થોડું થોડીક ચૌદ કિલોમીટર દૂર આવું એટલે છે ને આ ટેન્કરને એવા સરપંચ લોકો મંગાવે એટલે કઈ નહી થોડુંક એટલે ચાલી રહે એમ. આમ પશુ નઈ ને એવું અને અમુક એકદમ ખીણવાળા પ્રદેશ એટલે નદીઓ જેમાં ક અ આપણેે જસી બીને એવું લઈ જઈને ખોદીને પછી મોટું ઊંડું કરીને એમાં થોડું ઘણું પાણી રેડે એટલે પશુઓને તો ચાલી રહી પણ પીવાની પાણી ને થોડુંક તકલીફ રહી એમ મારા ગામમાં તે જરાક થઈને નિકાલ કરવો જોઈએ પણ સરપંચ લોકો ખબર નહી હું કરે તે
હા ભાઈ તમારી સમસ્યા એમાં જ અમારી વિશે કારણ કે અમારા જે ગામડા વિસ્તાર છે ને એમાં પાણી ની ખુબ જ તંગી થાય અને જે જે લો મહિલા રહે ને એ લોકોને દૂર દૂર સુધી પાણી લેવા જવું પડે કોઈક વાખતે એ પાણી નઈ મળે તંગી થાય અને પાણી મળે પણ પેલું પાછું કેવું થોડું એટલે જે ક્ષારુંની મળલ તે પણ તો તો પણ એ લોકો લહું પડે કેમ કે પાણી તંગી થા ઈ જી જાણી એને જ ખબર પડે બાકી તો બહુ તંગી તમારા ગામમાં તો કુવા ને એવું હોહે ને
હા કુવા એ વા તો છે પણ એ કુવા ના હ હું કરું જયારે એમાં પાણી નથી હવે એ એ એક કુવા તો ખોદવા મૂકેલા અમુક કુવા છે પણ એ લોકો એ કુવા હુ કુવાને ખોદવા પડે એ બધા પુરા ગયેલા છે હવે એ કુવાને ખોદવ તો બધા પૈસા તો કાઢવા તૈયાર નથી બધાને પાણી જોઈએ પણ પૈસા પૈસા કાઢવા કોઈ રા નથી એટલે એ કુવા બીમ જ પડી ન હવે સરપંચને એવું એવું કહીએ કે આ કુવા કુવા ખોદો પણ એ લોકો પણ વધારે દયાન નહીં આપતાં મલે એ લોકો પોતાનું ધ્યાન આ પેલું પોતાના પર ધ્યાન આપ્યા કરે હવે શું કેવું હવે પાણીની તંગી ખુબ જ છે ને ઉપરથી ભીષણ ગરમી પડે તમારા તમારા ગામમાં કેવી ગરમી કેવી પડતી છે.
ભાઈ ગરમી ની તો વાત જ જવા દે ને એટલે ભયંકર પડે ને કે ઘરમાં તો રહેવાય નહી કેમ કે પત્રવા ઘરે પ ચાઈના નીચે એટલે ભયંકર ગરમી પડે કે રાત દિવસ ના તો નહી ઊઘાય પછી અમે તો પીસી સાયડામાં જવા પડે. પરંતુ ભાઈ આપણા ભારત સરકાર દ્વારા પેલી યોજના છે ને પાણી વાળી એ યોજના શરુ કરેલી પરંતુ અમારે જે વિસ્તાર છે ને નીચાણ વાળા એ લોકોની જેમ પેલી આપડે હુ કે પાઈપ પાઈપલાઈન રઈ ને એ નીચાણ વાય કે ને એટલે પથરાવા આવે ને એવું એટલે દરેક જગ્યાએ પાણી નીકળે એટલે એમાં તો બધું નીકળી જાય અને ગામડા સુધી આવતા આવતા તો પાણી રે જ નહી તમારા ગામડામાં છે કે
હા એવું તો છે રે પણ હુ કરવું હવે તમારો તો પેલુ પતરા વાળું ઘર હોય ને
હા ભાઈ
હા પતરા વાળા ઘર માં સનીભાઈ ની કહેવાય મેં કને આખું એક આખું બંધ હોય ને ઉપરથી ગરમી પડતી હોય એક પતરા ગરમ થતું હોય ઉપરથી ને આખું બફાઈ જેવું જતું હોય ને
હા ભાઈ ભયંકર
હા હ હ ગરમીમાં તો હું રે યાર એક તો એક આપણા અવતે ઝાડવા આખા ખરી ગયા એટલેું ઝડો બી નની મલે માઝડડા ઝાડાવા કાપી નાખે તો શું કરી આવી ગરમીમાં
હા ભાઈ ગામડા વિસ્તારમાં તો એવું જ કે લોકો જયારે એ લોકો પાક કરવાનું રે કે ને એટલે એ લોકો તો જડવા બધા તોડી લખેને સળગાવી લખે પછી લોકોને પછી તડકો બો લાગે પછી
હા મેં કેવ તને કે સવારે દસ દસ દસ વાગે એટલે કેટલી ગરમી પડે ને. કે બહાર નીકળવાનું મન નહી થાય દસ વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી બાર નીકળવાનું એટલું ખરાબ ને મે હું કેવ તને યાર હવે રાત્રિનો સમય થાય ને એટલે તો મારે તો બહાર જ ઊંઘવું પડે બહાર હી ઊઘે તો મને તો ઊંઘ જ નહી આવે બહાર ઊંઘવાનો બી બીજો જ આપેલો હું કે આપણે ભય રહી કે કોઈ હવે અમારા ગામમાં શું છે કે હવે જો ઉનાળો આવે એટલે બધા પશુઓને છોડી દે એમ એ લોકો એટલે આપણને હું કે એક ભય ર કે રાતના આવીને કોઈ પોસું પગમકી ગયું કે પછી કોઈ જાનવર કાઢ ગયું આવું બધું આપણને ડર રહે તો આપણે ઘરમાં લાઈટ ને એવું જાય ત્યારે તો ઘરમાં તો ઊંઘ આય જ નહી તું ક તું કા સુઈ ઘરની બહાર તે ઘર ની અંદર
ભાઈ અમારું ઘર ભી નાનો જ છે એક વાર મેં નીચે ઊંઘી ગે લો એમ અને એટલામાં પેલી વિંછી આવે ને વિંછી મીંચ મને કડ્ કેલી રાત ના એટલી જોરદાર ક અરે કે આખી ના તોઊઘની લાગેલી બહુ ભયંકર તે દિવસે મચ્છરદાની માંઘ બાકી તો બ અને ગરમી રાખના ભી બહુ ગરમી લાગે ભાઈ તો ભયંકર ગરમી એટલે. બહવ ગરમી લાગે. એક તો આપણા ખાની વગે એટ ગરમી તો લાગે જ તમે તે એસી માં રેવા નાણાં માણસ છે.
કા ભય તમે એશીએ એમાં અમે અમે તો અ અમે એક ઘરમાં કેટલા બે પંખા તેના બી તેના કેટ લાઈટ બિલવું આવે મમ્મી તે વડા કે નહી એમ પંખા નની ચાલુ કરવાના. દિવસ ના બીની ચાલુ કરવા દે એવુ ઊંઘો હા લાગે તો હ ખુલી આસમાન એલે પલે ખુલા આબની નીચે હોય જાય. આ મસ્ત ઉંઘ આવકા હે બહાર કાઢી આપે એમને ખાટલો આવું ની રે અ ગમે તઘવાને પોતાની મરજી મે તો ખાલી મજાક કરું
પણ ભાઈ આપણે પાણીની પછી કઈ સુવિધા જેવી કરે કે નહી ગામડામાં
ગામડામાં તો હુ છે કે હવે પાણીરી ખુબ જ અછત એટલે બારથી ટેન્કર મંગાવવા પડે પાણીના ટેન્કર મંગાવવા પડે પણ એમાં એમાં શું થાય કે હવે ટેન્કર એક જ આવે હા અને ગામડામાં પાંચસો થી વધારે લોકો રેવા વાળા અને પાંચસોથી ઉપર ઘરે એમ એક ટેન્કર કે બધાને થોડી જ ચાલી રહેવાનું
હા ભાઈ તમારી વાત તો સાચી છે
એમાં તો એક માટલ બી ન ભરાય બધા કામડાઓને
બરાબર ભાઈ અડધો તો સરપંચ લઈ જતો
હા અર્ધુ અર્ધુ તો પોતાની ટાંકી માં ભરે ને અર્ધુ આવે તે એક એક ફરી તેમાં વતતો તે બી તો દરરોજ ની લાવે હા અમારા ગામમાં કેવું કરે કે અઠવાડિયામાં આ દિવસ છે અ ફાળિયામાં આવે પેલા દિવસે આ ફાળિયામાં આવે સરપંચને ચાવું કે આ લોકો દરને અઠવાડિયામાં એક જ વખત પાણી પીતા હોય એટલે અઠવાડિયામાં એક જ વખત આને પાણી આપેયે
લોકો તો ભાઈ ગજબ
હમ્મ અઠવાડિયામાં અને પેલું કપડા ધોવાનું મ ભૂલી જ જવા દે યાર ઘરે મમ્મી ભી બીવડાવે કે કપડાં નહી પહેરતો ધવાનું પાણી નહી મળે
ભારે ને ભાઈ
હા એ તો વાત છે અરે ઉનાળામાં હું યાર કેટલી બધી પાણી ની બી સમસ્યા અને ઉપરથી ગરમી પડે તેની બી સમસ્યા ને બીમાર અલગ થી પડાયે લુ અલગ થી લાગે શું કેવા આવે
હા ભાઈ અમારે ગામડામાં છે ને અમે બધા જે યુવાન પેઢી છે ને લોકો એ બધું એક મસ્ત પ્લાન કરેલું છે કે જે ચોમાસામાં પાણી આવીને. એ સંગ્રહ કરીને ઉનામાં. તેમ મુકવાનું એવું કઈ પ્લાન જેવું કરતા છે. પરંતુ જોઈએ હવે. કે નહીં પરંતુ બધાનો સાથ સહકાર મળે તો અમે સક્સેસ કરીએ કેમ કે ચોમાસામાં જો એટલું પાણી વેસ્ટ થાય એનો સંગ્રહ. કરીને ઊંડામાં વાપરીએ, તો તે કઈ સારું.
હા હા, એ ચાલે ભાઈ. અમારા ગામમાં હ અમારા ગામમાં હવે યોજના આવવાની છે. પણ બીજા ગામમાં અમે જોયું ને છે તા હું છે કે બધાના ઘરે એક-એક બુગર ટાંકી આપેલી છે એમ. એ ખબર ને બહુ પાંચેક હજાર પાંચ પાંચ હજાર. પ્લસ લીટરની છે. એમાં હું જે ઉનાળા આવે એ પેલા આપણે પાણી જે ભરી દઈએ ને તો આખું ચોમાસું ચાલે અ ઉનાળો ચાલે એટલું પાણી એમાં સંગ્રહ થાય એટલે કે અ આપણે ઢોરને કપડા ધોવા, એ તો ચાલી રહે આવી બધી. આ બધું કરે ને તો ચાલી રહે એમ આ બધી યોજના લાવે તો મસ્ત ને આવી બધી યોજનાઓ તો છે ને આપણે ડુંગરાળ વિસ્તારમાં જે ઉપર ઉપર રે ને આપણે ડુંગરના વિસ્તારોમા એ લોકોને ખાસ આપવું જોઈએ એમ.
સારું સારું, કેવાય ભાઈ.
હમ્મ આવી બધી યોજના હારી છે.
ભાઈ, તમે જે અમને ટાઈમ આઇપુ, એના બદલ ભાઈ ખુબ ખુબ આભાર. કારણ કે. તમે એમને કિમ તિ સમય આટલો ફાળવીને. એના બદલ હું. ને રદય પૂર્વક આભાર માનું શું. તો ભાઈ.
હા, કઈ નહીં ભાઈ પછી લાગે તો કોલ કરજે પાછો. ટાઈમ સમય મળે તો. હા, ચાલો.